એકદમ ક્લિયર આવી રહ્યો છે તમને મારો અવાજ આવી રહ્યો છે આ કેવો માણસ છે હાલો.
હા હા, આવી રહ્યો છે ત મારો અવાજ આવી રહ્યો છે અને તમારો પણ અવાજ મને આવી રહ્યો છે, તો મારે એમ કહેવું છે કે તમે જાણો જ છો હાલના સમયમાં આપડે દેશમાં વસ્તી વધારો વધુ ઝડપથી થઈ રહ્યો છે, તો તમે એના વિશે બધું થોડીક માહિતી જાણો છો? જો આપડે દેશમાં વસ્તી વધારો એમ તો જોકે સા કરવામાં આવે છે પરંતુ એવી જો વસતી વધારો થયા રાખશે તો પછી આપડે શું કરવું આપડા થી પોપ્યુલેશન આટું બધું વધી જશે અને આગળ બી એવું જ રહેશે તો આપણા દેશ રહેવા વાલાયક જગ્યા પણ ના એકતો મલે એકદમ એકદમ ઓછી જગ્યા છે પરંતુ હવે શું કરવું? ઘણું બધું હે એમાં મે તો એટલું જ માનું કે આપડે વસ્તી વધારો થોડો ઓછો કરીને આ અમુક નાના છોકરાઓને એને એવું આપડે બીજા દેશમાં મોકલી દેવા જોઈએ તેથી ત્યાં જ અભ્યાસ કરે છે એમ. અમારા ગામમાં એક છે તેનું નામ રોહન પ્રસાદ છે તેને મોકલી આપવા પડે એવું તોત માનવું છે તમારે શું માનવું.
એકદમ વાત તમારી બરાબર છે કે આપડે આ રોહન છે ને આપણે વિદેશમાં મોકલી દેવો જોએ ઈજિપ્તમાં મોકલવો જોઈએ અને કેમ એક તેથી કરીને આપણે આપણા દિવસ ઓમ એને રાખવો ના જોઈએ. એને તો આપડે ઈન્ડોનેશિયા છે પછી થાઈલેન્ડ છે ને એવી બધી જગ્યા પર મોકલી દેવો જોઈએ તમે કીધું તે પ્રમાણે વસ્તી વધારે ખુબ જ સારી છે. વસ્તીમાં બઉ ઘણો ફેરફાર થાય છે પરંતુ એટલી વસ્તુ પણ એટલું સારું નથી જેથી કરીને વસ્તી વધારાને કારણે પણ એટલી બધી નોકરીઓ પણ જોવા મળતી નથી જેથી કરીને ઘણા બધા લોકો બેરોજગાર બેસી રહે છે બધા લોકોને પૂરતી નોકરી આ સરકારમાં હમણાં નથી જેથી કરીને ઘણા લોકો બેરોજગાર માં બેસી રહે છે, ઘણા બધા લોકોને ઈનકમ આવતી નથી. ઘણા બધા લોકો એ બાજુ એમથી તેમ ગમે તે ધંધામાં વ્યવસાયમાં ના હેવી હ કરીઓમાં સકળાયે રહે છે. જેથી કરીને એ ખુબ જ દુઃખદ કહેવામાં આવે છે એટલે વસ્તી વધી સારું કેહેવાય પરંતુ નોકરીની તકો પણ એટલી ઉપલબ્ધ હોવી જોઈએ જેથી કરીને બધા વ્યક્તિઓને પૂરતી તકો મળી શકે જેથી કરીને તે લોકોને નોકરીનો ચાન્સ મળી રહે.
હા સાચી વાત છે તમે હમણાં જાણો છો વસ્તી વધારે ને કારણે બધા એ જગ્યાએ કેટલી બધી જગ્યાઓ ઓછી પડે છે અમારા હાલના જ એક ગામમાં એક સાથે ત્રણ બાળકો જન્મ્યા છે હવે અમે શું કરવું જોઈએ એક સાથે ત્રણ બાળકો બધા જન્મવુ તો પછી કેટલું બધું પોપ્યુલેશન વધી જાય છે અને લોકો એટલું સમજતા નથી કે આપણે બાળકોને જન્મ આપવા જોઈએ પણ એ તો એક ઘર માં પાંચથી છ બાળક અમારે ગામમાં જ એક મારા કાકાનો છોકરો છે તેની ઘરે જ એનીને પાંચ થી છ જેવા તો સ્ત્રીઓ છે અને બી જે બધે ગણતા મુકતા ત્રણ થી ચાર પુરુષો જેવા થઈ જાય છે એટલે એટલું બધું ઘણું પોપ્યુલેશન થઈ ચુક્યું છે કે અમારે તે છોકરાઓને મેનેજ કઈ રીતે કરવા. જેમ કે અમારા છે જે મારી આજુબાજુ માં જ રહે છે અમે મારા બાજુમાં જ છે. પરંતુ એ જા તો જ નથી કે એને શું બધી ભૂલો કરી છે અને એ આગળ જતા જ આવી ભૂલો કરતો રહેશે તો અમારે શું શું કરવું એને કારણે અમારે ઘણી બધી સમસ્યાઓ આવી આવી રહી છે. આગળ પણ આવતી રહેશે તમારું શું માનવું એ
તમારે એકદમ વાત છે કે આપ ને કારણે ઘણી બધી એવી સમસ્યા આવી રહી છે તમે જોય હશે તો હાલમાં અમુક જગ્યા એક જ કુટુંબમાં બાર થી તેર વ્યક્તિઓ રહી જાય છે જેથી કરીને તેઓની સંખ્યામાં ખુબ જ મોટો ફેરફાર જોવા મળશે હવે એક એક જ કુટુંબમાં આટલા બધા વ્યક્તિ હોય તો તેમાં ક ઘણા બધાને ચાન્સ જોઈએ છે જેથી કરીને એટલે તકો પૂરતી નથી કરીને જેથી કરીને તેમને હમણાં હાલમાં ઘરે જ બેસી રહેવું પડે. જેથી કરીનેને પૂરતી નોકરી મળતી નથી અને ઘર પણ સારી જેથી કરીને એક જ બે થી ત્રણ વ્યક્તિ ને કામો મળે છે. એમ બાર વ્યક્તિઓનું ભરણ પોષણ ની જીમ્મેદારી ત્રણ વ્યક્તિ પર જેથી કરીને તેમને પૂરતી તકો મળે અને જો થી ઓછી હોય તો તેમને તકો પણ મળી મળી શકે છે જેથી કરી ને તેમ ઘણી બધી એવી જ જરૂરી જરૂરિયાતો થી કરીને જેથી કરીને હાલમાં જો વ્યક્તિઓ પૂરતા પ્રમાણમાં હોય તો તેમને પૂરતી તકો મલી શકે છે. અને સમાજમાં આગળ વધી શકે છે અને ઘણું ઈન્કમ પણ મેળવી શકે છે તમારું શું કેવું છે.
હા મેં તો એજ માનું કે અમુક લોકો એવા છે કે જે મજા માણવા માટે આવી બધી વસ્તુઓ કરે છે જેથી પોપ્યુલેશન વધી જાય છે પરંતુ એ લોકોએ સમજવા જ હમણાં તો કેટલી બધી વસ્તુ આવી ચુકી છે માર્કેટમાં કે તેનાથી પોપ્યુલેશન કંટ્રોલ કરી શકીએ આપડે એ બધી વસ્તુઓનો
અને બીજું બધું એજ છે કે આપણેે એનાથી ટકો ને એ બધી મળી રહે તેથી બધા જ માણસોને યોગ્ય રીતે નોકરી અને લાયકાત પ્રમાણે નોકરી મળી રહે છે હમણાં તમે જાણો છો કે આપડી દેશની આ કેટલીણ કરોડ જેવી થઈ ગઈ છે એ થોડીક ઘટવી જોઈ પરંતુ એ ઘટી નથી આંભી વધ્યા જ કરે છે એમ જોવા જઈએ તો પછી આપણે શું કરવું જોઈએ અને શું નહીં અમ તમારું શું માનવું એમ તો હું માનું છું કે આવીવે બધી માર્કેટમાં પ્રોડક્ટો આવે એ બધી છે ઘણી બધી એનો ઉપયોગ કરાશી કરવાથી આપડે એક બેજ રાખવા જોઈએ બાળકો વધારે ના રાખીએ તો સારું એમ મારું તો ગણવામાં આવે છે તમાર
એકદમ સારી બાબત કે એટલી બધી વસ્તી ગણતરી બ ઘણી ઘણી મોટી બાબત છે હમણાં જોવોને તમે એકસો ચાલીસ કરો વસ્તી થઈ ગઈ છે તેથી કરી આપણને એટલી બધી તકલીફો પણ જોવા મળશે એટ પણ મળતી નથી પણ વ્યવસાયમાં પણ ઘણી બધી ઓછાતો આવી ગઈ છે જેથી જે કરીને ઘણી બધી એવી નાની મોટી તકલીફો આવી જાય છે તો આપણે તેના માટે આગળ આપતું રેવું તકલીફો ઘણી બધી આવી રહી છે અને આપણે જાણીએ જ છે. નાનીથી મોટીથી ઘણી બધા વ્યવસાયોમાં પણ હાલના નાને નાને પગારે બધા લોકો કામ કરે છે એના કારણે જો વસ્તી અત્યમાં ઘણો ઓછો તફાવત આવે તો ઘ બધી એવી નાની મોટી નોકરી ના બદલે મોટી નોકરી પોલીસો કે છેે. એ લોકો સારી રીતે ઈન્કમ મેળવી શકે છે અને આગળ પણ પાછા પણ કાર્ય કરતા રહે છે. જેથી કરી ઓછી વ્યક્તિઓ ધરાવતા હોય તો તેના કારણે ઘણી બધી સારી ઇન્ ઇન્કમ મળી શકે છે તમારું શું કેવું છે આ બાબત તમે જાણો છો એ બધું
હા સર જાણું જ છે ને એ બધી વસ્તુ હું જાણું જ છ અને હમણાં જો જોવા જઈએ તો તો હાલમાં ચાલતી ઘણી બધી ભરતીઓમાં અમુક ટકા જ લોકોને લે છે અને
પોપ્યુલેશન વધવાના કારણે એ બધું તું ઓછું પરંતુ એ બધું ઓછું થતું નથી એથી હ બધું દેશમાં વિકાસ થ રહ્યો છે એના માટે વધારે વિકાસ અને વધારે પૈસા ખર્ચ જરૂરી છે પરંતુ એ
બધું કરતા જ નથી એટલે હવે આપડણેે શું કરવું જોઈએ ને શું નહી મેં તો એટલું જ માનું કે આપણે પોપ્યુલેશન થોડી ઓછી કરવી જોઈએ અને તમે જાણો જ છો કે હમણાં રોજગારીના તકો કેટલી બધી ઓછી થઈ ગઈ છે હમણાં જ બેંકમાં આવી હતી કે પાંચસો જગ્યા હતી પરંતુ પરંતુ ખાલી તેમાંથી પાંચસો માંથી ચારસો જણા એ ફોર્મ ભ ચારસો કરતા પણ વધારે માનો કે પાંચસો જગ્યા પરંતુ તેના માટે દસ દસ લાખ રૂપિયા જેવી ફોર્મ ભરવામાં આવી હતી. જેથી એટલું બધું આપડે ભારતમાં ને એમ- તેમ બીજા દેશોમાં. એટલું બું પોપ્યુલેશન છે, કે તે લોકો વધારે પૂરતું જ ફોર્મો ભરે છે. લાખ જેવા ફોર્મ ભરવામાં આવ્યા છે‌.
અમે વાટકી દે એ પ્રમાણે એકદમ સાચી વાત છે, કે પોપ્યુલેશન એટલી વધી ગઈ છે, કે હાલના અતિઓમાં કેટલી ઉંમરો છે, માં વિચારથી. એટલા બધા વિદ્યાર્થીઓ સ્કૂલમાં વધી ગયા છે, એક જ એક ક્લાસમાં એક સો ચાલીસ જણા ને સ્કૂલોમાં બેસાડવા છે, એટલે હું. પોલસન આપડે એટલી બધી વધી ગઈ છે, કે જેના જેના કારણે હમણા હાલમાં પોપ્યુલેશન એટલી વધી ગઈ છે, સ્કૂલમાં તમે મેં કીધું તે પ્રમાણે એટલી બધી લે છે, કે સ્કૂલોમાં એક જ ક્લાસમાં એકસો ચાલીસ ને બધી ખસાડવામાં આવે, તો તમે વિચારી શકો છો, કે ધોરણ સુધીમાં કેટલી સંખ્યાઓ હોઈ શકે. જેથી કરીને આપણે જો પોપ્યુલેશન કંટ્રોલ ન કરીએ તો આપણા માટે ઘણી બધી સમસ્યા પણ આવી શકે છે, અને કેટલી સમસ્યા ઉત્પન્ન થઈ શકે. જેથી કરીને આપણે પોપ્યુલેશન કંટ્રોલ કરવામાં ઘણું બધો સામનો જોવો પડે આ જેટલી પોપ્યુલેશન ઇસ્યુ હશે એટલા માટે આપણા માટે એકદમ સલો કહેવામાં આવે. પરંતુ પોપ્યુલેશન એટલી વધી ગઈ છે, કે જેના કારણે આપણને ઘણી બધી તકલીફો અને સામનો કરવો પડી રહ્યો છે, એટલે પોપ્યુલેશન એ ખૂબ જ આપણા માટે ઉપયોગી બની શકે છે, તમારે શું?
સાચી વાત છે, તો મારી એમ તો બહુ ગણી સાચી વાત છે, હમણાં જોવું ને મારા જીએસસીમાં એટ કંડક્ટરને ડ્રાઈવર નેટલી બી સરખાં. કે તેમાં લાખો સંખ્યામાં ફોર્મો ભરવામાં આવ્યા છે, પરંતુ ખાલી સત્તરસો ને જેટલી જ છે, પરંતુ એટલી બધી જો જગ્યામાં આટલા બધા ફોર્મ ભરવાવામાં ના બધા અન એમ્પ્લોઈડ હશે. એમાં તો અન એમ્પ્લોઈડ નો જે રેટ છે, તે વધતો ને વધતો જાય છે, દિવસે દિવસેના ગયા. વર્ષે બાવીસ ટકા હતો, આ વખત ત્રીસ ટકા જેવો‌. અ રેટ વધી ચુક્યો છે, તો એમાં આપડે એમાં સમજવું જોઈએ અને આપડે. ના ફોર્મો ભરવા જોઈએથી આપણે પોપ્યુલેશન પણ ઓછું થાય, અને તે વ્યક્તિની જ્યાં જરૂરિયાત છે, ત્યાં જ વ્યક્તિ તે કામ કરી શકે, પરંતુ આપડે અહિયાં ના લોકો કોઈ સમજતા સમજવા જ નથી, માંગતા અને ને જે કોઈ બી ફોર્મો આવે છે, જેમ બધા ભરતા જ રહે છે, હમણાં તમે જાણો જ છો, કે કંડક્ટરમાં પણ. એટલા બધા લોકો એ ફોર્મ ભર્યા છે, કે તે લોકો કાબિલ જ નથી તે લોકો એ પણ ભરીયા છે, ફોટો તમારું શું માનવું એમાં
તમારી વાત એકદમ બરાબર છે, કે હમણાં ને અમારા ગામડાના હસી હર્ષભાઈ સુરેશભાઈ પટે. પેલે પટ્ટીમાં પણ તેમાં ફોર્મ ભર્યું છે, તે પણ તેમાં લાયક ધરાવતા નથી. પણ તેમાં તેમને ફાવતા વધારે હોવાને કારણે તેમાં ફોર્મ ભર્યો છે, જેથી કરીને એવા વ્યક્તિઓ પણ ભરે છે. કે જે બિલકુલ કાબિલ જ ધરાવતા નથી. જેમ કરી ને કે અમારા હર્ષ ભાઈ છે, તેમણે પણ એમાં ફોર્મ ભર્યો છે, તે પણ હમણાં પરીક્ષા માટે ગયા હતા, કંડકટર ને તેવો પણ ફીલ થયા છે, કે તેમ કાબિલિયત ધરાવતા નથી એટલા માટે આપણે જેમાં કાબિલિયત ધરાવીએ છીએ, તે ફોર્મ ભરવા જો તેથી કરીને કે આપણને સારી નોકરીઓ પણ મળી છે. હમણાં સારી નોકરીઓ મળવી એ ખુબ જ જરૂરી છે પણ આપણે એકઠાં ઘરે બેસી રહેશું તો આપણા માટે કોઈ પણ કામ ધંધો ઉપયોગમાં આવી શકે એવું મને લાગતું નથી, જેથી કરીને આપણે જો સારી ઈન્કમ જોઈતી હોય તો આપણે ભણવું સારું પડે જેથી કરીને પોપ્યુલેશનમાં ઘટાડો કરવો જોઈએ, અને ઘણી બધી એવી તકલીફો છે, જેના કારણે ન ઘટી રહ્યું છે, કેમ કે સ્વચ્છ પાણી નથી હોય, અને કપડાઓ પણ વચમાં નથી તેથી કરીને આપણે એવી બધી નાની મોટી સમસ્યાઓ ચર્ચાઓ કરતા રહેશે
હા સાચી વાત છે આપડે એમ તો જો કે જાણ જ છો મેં હમણાં અ રેલવે ની એક્ઝામ આપી હતી એમાં હું કાબિલ ન હતો એલે ફેલ થયો ને મારી તૈયારી પણ ના એઠ્યાસી માગ આવ્યા હતા એમ તો ખુશ છુંઠ્યાસી પણ માગ આપ આવ્યા હતા મેં મહેનત જરાય ના કરી હતી અને મેં વગર મહેનત તે ગયો હતો તો પણ મારા એકવીસ પ્રશ્નો સાચા પડ્યા પરંતુ આ જે નેગેટિવ માર્કિંગ હતા તેના કારણથી હું ફેલ થયો જો નેગેટીવ માર્કિંગ ના હટે તો મારું ચાલીસની ઉપર મેરીટ આવતે અને હું પાસ પણ થઈ જ અને નોકરી હમણાં તો લાગેલો હતો અને મારે આ બધી કારી એ વહી કરવાની જરૂર જ ના હતી પરંતુ હું ફેલ થયો હવે મારે આગળ શું કેવું એમાં જો કે ફેલ થયો એના પાછળનું કારણ પણ એ છે કે અમારે અમુક છોકરાઓ છે તે મારા ઘરે આવે મને બહ પરેશાન કરે છે અને એનાથી હું વાંચી નહી શકતો એટલે હું ફેલ થયો અને મેં સાંજે વાંચવા બેસુ તો સાંજે પણ એ લોકો મને ફોન કરીને હેરાન કરે છે ને બધ ઘી વસ્તુ કરે છે તેથી હું ફેલ થયો એટલે મારે તો એટલું જ માનવું છે કે આવું બધું ના કરો અને બધા છોકરાઓ સમજી વિચારીને બધું આગળ બધું કરી શકે અને બધું કરવું જોઈએ મારે તો કે તૈયારી કરતા રહેવું જોઈએ થોડી ઘણી નાની મોટી જે તૈયારી થાય તે તૈયારી કરવા જોએ ચાલો
એકદમ બરાબર છે કે નાની મોટી તૈયારીઓ કરતા રહેવું છે જેથી કરીને હા ચાલો આપણેે પસી વાત કરી શું
ગણ કરે તારી વાત કરવાની હતી મેઈ ખેચ હજુ ચાલુ જ છે